ઓ
હા કેમ છો
હા મજામાં જ છું
હમ હમ હા
તેમ તમે કેમ છો?
હા હું બી મજામાં છું હા બેન હમ હમ બહુ મજામાં છું આજ કલ હા હા
હા.
હા આજ કાલ તો ટેકનોલોજીને જીવન એકદમ બદલી ગયા નાખવુ છે ન.
હા સાચી વાત છે.
હા બિલકુલ પેહ પેહલા નાના કામ માટે પણ બહાર જવું પડતું હવે મો મોબાઈલ થી ઘરના કામ મિનિટમાં થઈ જાય.
હા સાચી વાત હવે તો પૈસા મોકલાવ હોય બિલ ભરવાનું હોય અ ગેસ બુક કરવાની હોય હે કે રેલવે ની ટિક ટિકિટ લેવાની હોય બધું મોબાઈલથી થઈ જાય શકે.
હા અન્ય ઓનલાઈન બુકિંગ થી બેંક જવાનું પણ ઓછો થઈ ગયો.
હા આ પણ મોબાઈલ વાપરતા સાવધાની રાખવી અ જરૂરી છે ઓ ટી પી કોઈના આપવા નથી થી અ અંજાન લિંક પર ક્લિક કરવું નથી.
એકદમ સાચું મારી ઓળખમાં એક બેન સાથે ફ્રોડ થયો હતો. ફોન પર બેંક અધિકારી બંનેને માહિતી લઈ લેથી
હા એવો કિસ્સો સાંભાળીએ ને તો ખબર પડે કે ટેક ટેકનોલોજી સાથે જવાબદારી પણ જરૂરી છે હા.
હા જવાબદારી સમજ તારી બધા જ હોય છે આ અન્ય બાળકો તો આખો દિવસ મોબાઈલ ના ગમે રમ્યા કરે છે.
હા એમ માતા પિતાને નિયમ બનવાય જોઈ આ અભ્યાસ રંભાવું વા વાંચવાનું અને મોબાઈલ બધાની સંતુલન જરૂરી છે.
હા. હવે સ્કૂલ સ્કૂલમાં પણ ઓનલાઈન હોમવર્ક પ્રોજેક્ટ અને ક્લાસીસ થ થવા લાગ્યા છે.
હા હા સારું. હા સારું ઓનલાઈન બધું ઓનલાઈન કરી નાખી નોટસ ઓનલાઈન કરી નાખી બુક સબમિશન ઓનલાઈન કરી નાખી હોમવર્ક ઓનલાઈન કરી નાખી. હે પૂરા મોબાઈલસે દૂર રહતી નહી. જી આ બાળકો મોબાઈલ સે દૂર રહેતી નથી હોમવર્ક કરવાનું છે મ હોમવર્ક કરવાનું છે આમ કરવાનું છે તામ કરવાનું છે એના કારણે મોબાઈલ લે કે બે બેસી જાય કામ બાજુ મે થાય ઓર સ્ક્રોલિંગ ચાલુ થાય.
ચાલુ થાય.
હમ્મ.
એવું યુટ્યુબ પર તો આ જો ચેનલ જોઈ ન હતું ખુબ સારી માહિતી મળી.
હા પણ બધી માહિતી સાચું હૈ એ જરૂરી નથી હા. વિશ્વાસ પાત્ર સ્ત્રોત્ર માંથી માહિતી લેવી.
એકદમ સોશિયલ મીડિયામાં અફવા ખુબ ફેલાય છે.
એટલે ખુશ પણ ફ્રોડ કરતા પહેલા આ શકવાનું જોઈએ.
હમ્મ મને તો હવે ઓનલાઈન શોપિંગ પણ ખુબ ગમે છે.
મને પણ ઘર બેઠા કપડા પુસ્તક કિરાણું બધું મળી જાય.
સાચી વાત છે પણ રીવુ વાત પછી ને અને ભરોસા પાત્ર વેબસાઇટ પરથી ખરીદવું જોઈએ
હા ના નહીતર ખરાબ વસ્તુ આવે એ કે પૈસા ફસાવી જાય
બરાબર ડોક્ટર સાથે પણ અ વિડીયો કોલ થી સલાહ મળી જાય છે
હા બરાબર અ અ આ તો સરસ ફાયદા છે ટેકનોલોજીના હા ક બીમાર લોકો જાઉ નથી શકી વૃદ્ધ લોકો જાઉ નથી શકી ડોક્ટર પાસે તો વિડીયો કોલમા તે સલાહ આપીને દવાઈ આપી દે આ સરસ વાત છે હા પણ ખાસ અ ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ ખુબ ઉપયોગી છે
હા સાવ સાચી વાત છે મારી મમ્મી મમ્મી દવાઈ યાદ મોબાઈલમાં અલાર્મ થી રાખે છે બોલો
હ હા હા સરસ સરસ સરસ ઉપયોગ કરી નાખીએ ટેકનોલોજી વાહ ટેકનોલોજી જીવન સરળ બનાવે છે હ ટેકનોલોજી
હા ખેતી ખેતીના પણ ખેતીના પણ ડ્રોન હવામાન ની માહિતી અને આધુનિક મશીનો થી કિસાનોને ફાયદા થાય છે
હા સમય બચે છે અને ઉત્પાદન પણ વાઢે છે વધે છે બહુ જ વધે છે ઉત્પાદન કરી લોકા નુ ફાયદો જ થાય
હા સાચી ભાઈ વાત છે મહિલાઓ ના પણ ઓનલાઈન બિઝનેસ શરુ કરીએ ઘર બેઠા કમાઈ કરે છે
હા મારી એક બેન ઘરથી નાસ્તો બનાવી ને સોશિયલ મીડિયા પર ઓર્ડર લે છે અને ઇતના ઓર્ડર આવી છે કેકની ઓર્ડર આવી છે લાડુ ની ઓર્ડર આપી છે આ ઘણી બધી ટાઈમ તો પુરનપ પોલા કરી ને આપી છે
અરે બાપરે આ તો ખુબ સારી વાત છે
હમ તો સારી વાત તો છે ઓર ઘરના રહે ઘરને પોતા જોડે અ બાળકો જોડે ધ્યાન રાખવાનું આપણા કામ કરવાનું ઓર બિઝનેસ બી કરવાનું ઘને બધું
હા આત્મનિર્ભર બનવાના માટે ટેકનોલોજી મ મદદ મદદરૂપ છે
હમ હા હો તો લેડીઝ ના આત્મનિર્ભર હોય તો જો જરૂરી છે અને ટેકનોલોજી ના ઉપયોગ કરના જરૂરી છે અને હવે તો ડિજિટલ હા હવે તો ડિજિટલ પેમેન્ટ ઘરે બાજાર અ જવાનું કલ્પના પણ મુશ્કેલ લાગે મતલબ બીના ડિજિટલ પેમેન્ટ કે તો બજાર જવાનું સોચી ના શકે
હા હા હા પણ ક્યારેક નેટવર્ક ન હોય તો તકલીફ પડ જાય
હા હા આ આ વાત સાચી છે એટલે તો થોડા રોકડા પૈસા સાથ મેં રખના જોઈએ
હમ સાચી વાત છે
હમ
મારા ભાઈ વિદેશમાં છે રોજ વિડીયો કોલ થી વાત થઈ જાય છે
હા અભી મતલબ ટેકનોલોજી કા સરસ ઉપયોગ છે હા હા હા પહેલા શક્ય નતું. આપેલા શક્ય નતું છે છે મહિના મળી નાપાય. છે મહિના ક સાલ સાલ મળી ના પાય બહેન. ભાઈ ના મેળા ના પાય મા બાપ બેટા ના ના મળી પાય ટેકનોલોજી ના અં ઉપયોગ સારું છે કે વિડીયો કોલ માં વિદેશ લોકો ના બી વિડીયો. કોલ બાત થઈ થઈ જાય શકે
મનોરંજન મનોરંજન માટે પણ ફિલ્મ ગીત કથા બધું મોબાઈલ માં મળી જાય.
હા પણ આખો દિવસ સ્ક્રીન સામને બેઠે રહો આરોગ્ય માટે સારું નથી.
હા આખો અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.
હા એટલે દરરોજ થોડા સમય મોબાઈલ થી દૂર રહેવું જોઈએ
પરિવાર સાથે બેસીને વાત કરવાની મજા જુદી જ હોય છે.
હા બાળકોને પણ બહાર રમવા પ્રોત્સાહન આપવું જોઈએ.
સાચી વાત છે.
હમ
હમ ટેકનોલોજી આ આપની નોકર છે માલિક નથી બનવી.
હા વાહ ખુબ સુંદર વાત કહી હ બેન બહ સુંદર બાત કરી હા આજ કલ લો આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ પણ ખુબ ચર્ચામાં છે.
હા એથી લેખન ભાષાંતર ડિઝાઇન અને અભ્યાસ માં મદદ મળે છે ને.
હા પણ આપને વિચારવાની આદત ક્યારે થોડી જોઈ નહીં
સાચું મશીન મદદ કરી શકે નિર્ણય તો માણસને માણસ એજ લેવાનું ને
હા સાચી વાત છે કા માણસ કા ભી માણસ ઇમો ઇમોશન મશીન કેવું જોડે હોય. તો આ ટેકનોલોજી જોડે ઈમોશન ના થાય ને
બરાબર
અ આ તો પ્રેક્ટિકલ સલાહ આપે. તો ટેકનોલોજી યોગ્ય ઉપયોગ જીવનને સરળ સુરક્ષિત અન અ પ્ર પ્રગતિશીલ બનાવાય છે.
ટેકનોલોજી ના યોગ્ય ઉપયોગ ના જીવનની સરળ સુરક્ષિત એને પ્રગતિશીલ બનાવે છે.
હમ બરાબર સાચું મને અ મશીન મ જ કરી શકે છે નિર્ણય ના આપી શકે તો નિર્ણય તો માણસ નહી લેવું પડે. હા મારું માટું સારું છે. છે આ મારું માટે સારું નથી આ એટલા બધે ટાઈમ સ્ક્રીન ટાઈમ આટલા બધા ટાઈમ સ્ક્રીન ટાઈમ આપોને મારા માટે એ સારું નથી આટલા ટાઈમ સ્ક્રીન જોવાનું હ આમ ના હ આ એટલા બધું ખર્ચા કરવાનું બી મારી જોડે અ ઉપયોગ નથી આ બી અ ટેકનોલોજી ના બતાવી શકે. કે આ આપના જોડે બતાય શકે હા
બરાબર
એ હુ
એટલે તો સંતુલન રાખવું એ એ જ સાચી સમજદારી છે.
હા જરૂર સારું આપે મને તો ખુબ આનંદ થાયો હો. અહ કિ ટેકનોલોજીના ઉપયોગ અહ વધારા ના થાય, ન કમ થાય, ટેકનોલોજી ટેકનોલોજી જગે માનસ મન સજગે, અન આ જોડે ઉપયોગ કરેના તો ઈ પરિવાર મતલબ ત સ્વસ્થ રહે. તને પણ તમારે, અને આપને પરિવારને ધ્યાન રાખો. ટેકનોલોજી જા સરસ ઉપયોગ કરો, જો માણસા જોડે સારી થાય.
હમ્મ, ઠીક છે, ઠીક
હમ્મ, હા, હા મળીશ હા. ચાલ.
ઓકે. ઓ
હમ્મ.